હા જય શ્રી કૃષ્ણ હમ. એટલે દિવસે ને દિવસે મોઘ ઘરે તો બધી જગ્યાએ વધતી જ જાય છે. અત્યારે જે યુદ્ધ નો માહોલ છે તો એના ઈસાબે પેટ્રોલ ડીઝલ તેલ બધી જગ્યાએ બધું ત્યાં ફોરેનથી બહારથી અહીંયા લઈ આવું એ અઘરું પડી જાય છે. અને યુદ્ધનો ટાઈમ. ચાલુ છે એટલે મોટા મોટા શિપ નો એલોકો જલ્દી છોડતા નથી એટલે આ બાજુ આવતા વાર લાગે છે ને અયાત નિકાસનું બધું ઘટી ગયું છે. તો જેથી કરીને છે ને હા ટેક્સીના ભાવ છે કે પેટ્રોલના ભાવ છે કે ઘર વકરીની વસ્તુના ભાવ એ બહુ જ વધી ગયા છે, અત્યારે તો કહે છે, કે ગેસમાંય તે હમણાં ચાલીસ રૂપિયાનો કંઈ એમ વધારો થયો છે ગેસ સિલિન્ડર જે છે. એમાં ઘરેલું ગેસ છે અને કે છે એમાં ચાલીસ રૂપિયાનો વધારો છે અને પેટ્રોલનો ભાવ પહેલાં તો થોડોખ ઓછો હતો હવે તો થોડો થોડો કરીને વધતો જ જાય છે. અત્યારે મામારે એકસોને વીસ થઈ ગયું છે તો પેટ્રોલનો ભાવ પણ વધતો જ જાય છે એવી રીતે ડીઝલના ભાવ પણ વધી જાય છે. તો આવી રીતે પેટ્રોલ ડીઝલ ના ભાવ વધે એટલે સ્વાભાવિક છે કે રિક્ષા અને ટેક્સીવાળાના પણ ભાવ વધી જવાના છે. અને એના હિસાબે શાકભાજી ના ભાવ વધે કરિયાણાના બધી વસ્તુના ભાવ વધે.
હમ, હમ. દૂધના બધાના ભાવ વધે છે.
પછી બહાર જવું હોય, તમારે ટ્રાવેલિંગમાં કે ગયો હોય, તો તમારી ટ્રાવેલિંગ તમને મોંઘવું પડે છે હલો. હલો.
હલો.
હલો. હલો.
હલો.
હ, અવાજ આવે છે ને.
છે આવે છે. હા હા, બોલો. આગળ વાત ચાલુ રાખો ઓલ, હા હા
હા, તો એટલે બધી જગ્યાએ અત્યારે ભાવ બો જ વધી ગયા છે. સોનામાં પહેલા જોઈએ તો, પહેલા સો આથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલા, કંઈક સો, દોઢસો, બસો રૂપિયાનો સોનાનો ભાવ હતો તો અત્યારે, હમના છેલ્લા છ છ મહિના વરસ દિવસથી તો, અ દોઢ લાખને પહોંચી ગયો છે. પેલા તો એના કરતાંયે વધારે ભાવ હતો બે વા બે લાખ સુધી પહોંચી ગયોતો. એક નાનકડી એવી દસ ગ્રામની તમે વસ્તુ લેવા જાવ. તો બે લાખમાં તમે બે લાખની વસ્તુ લયો અને ઘરમાં તમે લયો તો એ કંઈ દેખાય નહીં.. રકમ મોટી અને વસ્તુ નાની એવું થઈ ગયુંતું હા. તો એવી રીતે ચાંદીમાં પણ એટલો જ ઉછાળો આવ્યો છે. તો ચાંદી તે પહેલા તો ચાર લાખ સુધી. પહોંચવા આવી ગઈ તી આ બધું જે વધઘટ થાય છે ને એ બધું યુદ્ધના હિસાબે જ થાય છે. કેમ કે દેશમાં પછી બધ બધાને બધી વસ્તુની જે લેવાની હોય એમા અછ છત ઉભી થાય છે તો લોકો બધી એને વસ્ સ્તુ સ્ટોર કરીને રાખે છે તો એના હિસાબે એમ થાય છે કે બાર વસ્તુ મળતી નથી એટલે એનો ભાવ વધ વધવા માંડે છે ચાંદી પણ ચાર લાખ સુધી પહોંચી ગઈ તી હવે ધીરે ધીરે તો થોડી ઠીક થઈ છે. પણ તો જે પહેલાં આપણે ચાંદી પણ ખરીદી શકતા અત્યારે તો સોનું અને ચાંદી પેટ્રોલને આ ડીઝલને કોઈ જ વસ્તુ આપણે ખરીદી શકીએ એમ નથી બધાનો ભાવ બોવ બધી જ વસ્તુના ભાવ બહુ વધી ગયા છે મોંઘવારી દિવસેને દિવસે વધતી જ જાય છે. સામાનને આપણે એક જગ્યા કે થી બીજી જગ્યાએ સપ્લાય કરવો ઈ પણ અઘરું થઈ ગયું છે તમારે ત્યાં શાકભાજીનું ને બધું કેવું છે?
અમારે તે શાકભાજી બહુ જ મોંઘા છે. કારણ કે ટ્રાન્સપોર્ટ નું જે રીતે તમે કીધું ડીઝલ પેટ્રોલ મોંઘા છે શાકભાજી મોંઘા છે દૂધ ના ભાવમાં વધારો આવ્યો છે બ બે ત્રણ ત્રણ રૂપિયા દૂધમાં વધી ગયા છે ને પ્લસ ફ્રીસ ચાર્જ લઈ તો અલગ સાવ હલો. આવે છે ને હા એટલે અમારે શાક ભાજી બહુ જ મોંઘા થઇ ગયા છે વસ્તુ બધી તમે કયો છો એમ બધી જ પેટ્રોલના હિસાબે મોંઘ ઘી છે. એમ અને અત્યારે જે આપણા વડીલો કેતા કે જયારે અમે એ લોકો હતા. ત્યારે બ્બે રૂપિયા ને ત્રણ ત્રણ રૂપિયે તો પાંચ રૂપિયે તો કિલો ઘી મળતું તેલ, દાળ, ચોખા તો પચાસ પૈસા પચીસ પૈસે મળતા અત્યારે તો એની કઈ કિંમત જ નથી એમ અત્યારે તો નાનકડી દસ રૂપિયાની કઈ વસ્તુ નથી આવતી.
હમ હા હા હા હા આવે.
હા હા. એવું છે. તમારે તો એ ઈ જ અમારી જેવી જ પરિસ્થિતિ તી હશે અમારે ઈયા નેવ્યાસી રૂપ રૂપિયા ભાવ વધી ગયો છે બા બોટલનો એટલે એક હજાર રૂપિયા થઈ ગયા છે. એક સિલિન્ડરના અને તે બી પચીસ દિવસે ત્રીસ દિવસ અ છવ્વીસ દિવસે બુક કરાવાનો. એ રીતનું છે પેલા જેમ જોતું હતું. અત્યારે શું છે કે પેલા કઈક સોંઘવારી હતી હવે મોંઘવારી થઈ. પેલા પૈસો . ઓછા ને વસ્તુ મોટી આવતી હતી. અને અત્યારે વસ્ત તો નાની ને પૈસો મોટો. થઈ ગયો છે. ઈ રીતે થયું છે એટલે સરકારી એ બી બને એટલી કોશિશ કરે છે પણ આ એવું નથી લાગતું યુદ્ધ ના હિસાબે કે ભાવ આના ઓછા થશે એમ તમારું શું કેવું છે?
જેમ મોંઘવારી વધતી જાય છે એમ આ વસ્તુઓમાં મોંઘવારી વધતી જાય છે એમ હવે એજ્યુકેશનમાં પણ મોંઘવારીની અસર હોય એવ દેખાય. કહે એમ કે પહેલા એ જુ. કેશના તો એ ફ્રી હતું પહેલાં તો બધી ગવર્મેન્ટ સ્કૂલ હતી તો ત્યાં આગળ તો બધું ફ્રી એજ્યુકેશન હતું ત્યાં તો નોમિનલ ફીમાં તમે લોકો ભણીને બહાર આવી જતા હતા અત્યારે ભણવાનું પણ એટલું. એટલું બધું વધી ગયું છે ને તો ભણવાનું જેમ વધી ગયું છે તો. સાથે સાથે એની ફીસ પણ બહુ વધી ગઈ છે. તો સામાન્ય માણસ. ને આટલી બધી ફીસ પરવડે એવું પણ નથી.
હમ
આ જે મોંઘવારી વધે એમાં ટ્યુશન ક્લાસીસના ભાવ પણ વધતા હોય ને એવું મને લાગે છે કેમકે એ લોકો. લોકો હવે કલાકો ઉપર પોતાનો ચાર્જ લે છે. છે જે લેક્ચરમાં માટે આવે છે. ઈ લોકો એવી રીતે. તે કરે છે. કે અમુક કલાક. ઉપર પોતાનો ચાર્જ લે છે કેમ કે એને ટ્રાવેલિંગ કરીને આવવાનું છે ને પોતાનો સમય આપવાનો છે
આપવાનો છે
માટે એ લોકો એવી રીતે કરે છે અને સારા ટીચર્સની તો અત્યારે બધી જગ્યાએ જરૂર તો છે જ આપણે તો એને તો આપડે બોલાવા એ પણ જરૂરી છે. કેમ કે આપણા, આપણા છોકરા છોકરાઓનું ફ્યુચર જોવાનું છે. પ્લસ જે કોઈ પ્રાઇવેટ સંસ્થા હોય એ લોકોએ ટીચરને હાયર કર્યા હોય તો એને તેનું સેલેરી દેવાનો છે એને એનું ફેમિલીનું બધું જોવાનું છે. એટલે, અત્યારે જ્યાં જોવું ત્યાં બધી કે, તમને બહાર ની જજો એટલે મોંઘવારી બજારમાં દેખાશે.
દેખાશે અને બીજું શું છે, એના હિસાબે રિક્ષા ભાડું, વેન ભાડું બી ડબલ થઈ ગયું છે. કે જે ત્રણ કિલોમીટરે હોય.
હા હા, અવાજ આવે છે.
કિલોમીટરના અંતરે હોય તો ઈ પ્રમાણે એનો ચાર્જ લેવા માંડ્યા છે, વેનવાળા. ઓટો વાળા એના પ્રમાણે ચાર્જ લે છે. એટલી બધી મોઘ મોંઘવારી વધી ગઈ છે. એમ, તમારે ત્યાં કેવું છે? એ વ્યવસ્થાનો
હા, અમારે પણ એવું જ છે કે કેબના ભાવે તે જેટલું ડિસ્ટન્સ હોય એ પ્રમાણે લે છે, નજીકના હોય તો થોડાક ઓછા પૈસા હોય છે. સ્કૂલ વાનતો છોકરાઓ માટે આપડે બંધાવી જ પડે દૂર બધી જ. સ્કૂલને બધું બો દૂર થઈ ગયું. છે તોઈ બંધાવવી પડે આપણે. તો એના માટે ઈ લોકોના ભાવ તમે કેવ છો એમજ હોય છે જેમ ડિસ્ટન્સ નજીક હોય એમ એ લોકોની ફી નજીક જેમ ડિસ્ટન્સ દૂર હોય એમ એની ફી પણ વધ
પણ વધારે થઈ ગય છે.
હમ્મ હમ્મ
અત્યારે એજ્યુકેશન, ટ્યુશન ક્લાસીસ, વેનમાં અને ચોપડા બી મોંઘા થઈ ગયા મોંઘવારીના હિસાબે.
હમ્મ
ચોપડા, બુક્સ બધું તો અત્યારે છોકરાઓને નાની નાની વસ્તુ લેવા જાવ તો સો દોઢસોની તોઈ જરાક કેવી આવે એટલે છોકરાઓને આખા વરસ માટે આપણે લેવાનું હોય કે છ મહિનાની બુકો લેવાની હોય તો એ પ્રમાણે લેવું પડે કે પેલા બે રૂપિયાનીને અઢી રૂપિયાની બુક આવતી હતી અત્યારે પચીસ પચીસ રૂપિયાની સો પાનાની થઈ ગઈ. એમ.
પેલા પેલા દસ કે બાર રૂપ રૂપિયાનું આખું પેન્સ બોક્સ આવતું અત્યારે તો ચાલીસ પચાસ રૂપ રૂપિયાનું એક બોક્સ થઈ ગયું છે. એટલે સમજો નય. કે નહી નહી તો સો ટકા કર સો ટકા તો ન કે પણ અ ચાર હા વધ વધારે વધી ગયું છે દસ દસ રૂપિયાલાં દસ રૂપિયાની દસ પેન્સિલ આવતી બહ તો પંદરથી વીસની રૂપિયાની આખું પેન્સિલનું બોક્સ આવ તો એમાં દસ પેન્સિલ આવે અને પછી એમાં એક રબર આવે ઇરેઝર અને
હા અને શાર્પનર
અત્યારે તો એઈ બોક્સ ના પચાસ રૂપ થઈ ગયા આજ કે એટલે એનો ભાવ તો બસો ત્રણ સોં તો ટકા વધી ગયું એમ કહી શકાય કઈ આપણે કેમ કે દસ રૂપિયાનું પંદર રૂપિયાનું આખુ પેકેટ હતું ઈ હવે એટલે મતલબ એક પેન્સિલ તમારી બે થી ત્રણ રૂપિયાની હતી હવે એ પેન્સિલ તમારી સાતથી આઠ રૂપિયાની થઈ ગઈ છે.
હમ્મ
અને એવી રીતે પેનમાં પણ એવું છે કે પહેલાં તમે સાદી પેન લેતા તો એ તમારે ચાર પાંચ રૂપિયામાંને એમ આવી જતી હતી સાત રૂપિયા રૂપિયામાં ને હવે વિસ દ હવે હવે દસ વાળી પેન આવે છે પણ એમાં એટલી ક્વોલિટી નથીતી એનું શાય ને એવું થોડું ડલ આવે છે. એટલે તમારે થોડીક વીસ પ પચીસવાળી ને એવી જ લેવી પડે છે. તો એના થી થોડુંક તમને લખવામાં ને એમાં ઈ સારું.
હમ્મ, હમ્મ બરાબર છે.
હમ્મ હમ્મ.
હલો.
એટલે આ વી રીતે તે છે ને તા આ અબ જ્યાં જુઓ ત્યાં બધી જ જગ્યાએ ભણવામાં છે કે ક ખાવા પીવાની વસ્તુમાં છે કે ટ્રાન્સપોર્ટમાં છે કે બધી જ જગ્યાએ મોંઘવારી વધ વધ વસ્ત વધતી જ જાય છે હા. અને ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં તો સૌથી વધારે છે એમ કે ટુરિસ્ટ લોકોને તો સીઝનમાં તે કમાવાનું હોય છે તો એ લોકો ત્યાં એમ કેહે છે મોંઘવારીના હિસાબે એમે આટલો ભાવ કરી નાખ્યો છે બે વરસ પહેલાં આટલું હતું એટલે દરેક જગ્યાએ અત્યારે મોંઘવારીની બહુ મોટી અસર થાય છે.
હમ્મ, હમ્મ. હલો હા હા આવે છે ને અવાજ.
હા હા હા હા ઠીક છે તમારી સાથે મોંઘવાર રેની વાત કરીને થોડું સારું લાગ્યું અને આ દેશમાં થતી મોંઘવારી થોડી કંટ્રોલમાં આવી જાય તો એનો ફાયદો આખા દેશને અને સમાજને પણ થાય એવી આપડે આશા
શા રાખીએ છીએ. ઓ હો ચલ આવજો, જય શ્રી કૃષ્ણ.